હલો જય શ્રી કૃષ્ણ ભાઈ કેમ છો
જય શ્રી કૃષ્ણ ભાઈ એકદમ મજામાં છો તમે કેમ છો
હા અમે પણ બધા મજામાં છએ અને ઘરે પણ બધા સારા છે પરંતુ મતલબ હમણા જેકે વેકેશન પડ્યું તો મને વેકેશનમાં મતલબ મૂવી જોવાનું ખુબ જ ડ તો ફોન કર્યો કે આપડે ચાલો ને મવી જોવા જઈએ કારણ કે આવી રહી છે સ્પાઈડરમેન તો સ્પાઈડરમેન કારણ કે સ્પડને ખબ અને ારે પ રહ્યું છે કારણ કે જે ત્યારે પણ અમે સ્પડરમેન મવી નીકળી ગેલા હતા જોવા કારણ કે અમારા અહીંમાથી ઠીઠર વીસ કિલોમીટર દૂર હોવાથી અમે નીકળી ગેલા હતા જોવા. પરંતુ અઘે જતા જતા અ મતલબ માં ટિકિટ. ફૂલ થઈ ગયલી હોવાના કારણે અમે પછી પાછા આવી ગયેલા ઘરે પરંતુ પછી જઈશું પછી જઈશું કરીને હવે હું મુવી આખી નીકળી ગયી પરંતુું અમાંથી જોવા જોવાયું નહીં તો તે એક્સપિરિયન્સ મિસ કરી દેધો હતો કારણ કે. હનો. ઓવે હો મુવી ખુબ જ હતી અને તે મતલબમાં સ્પાઈડરમેન હાઈ સીન મુવી હતી અને તેમાં. ત્રણ ચાર સ્પાઇડરમેન બતાવવામાં આવ્યા હતા તો જે કરીને તે મુવી ખુબ જ વધારે મને ગમેલી અને. મૂવી મને ખુબ જ વધારે સારી લાગેલી જેથી કરીને મને તે મૂવી જોવાનો ખુબ જ વધારે એ. રહી ઘેલ એવું મને અફસોસ થાયા કરતુ હતુ ત મેં આ વખતે મુવી જોવાનું નથી છોડીશ અને આ વખતે મેં મતલબમા જોવા જવા જેવું મે વિચારલું છે, કારણ કે મારે પણ એકવાર એવો એક્સપિરિયન્સ લેવો છે, કે જે મતલબ માં કેવી મુવી હોય છે, અને ખૂબ જ વધારે એવી સારી મુવી હોય છે, સ્પાઈડરમેન એ તમને ખબર જ છે તો મને તે મુવી એક વાર જોવા જવાનો શોખ છે, અને એક વાર મેં જોવા જઈશ એવું વિચારી રહ્યો છું બાકી તો મને મુવી જોવાનો મતલબમાં માર્વેલની મુવી જોવાનો ખુબ જ વધારે શોખ રહ્યો છે, જેમ કે એન્ડ ગેમ થઈ ગઈ ને કેટલીક બીજી બધી મુવી પણ છે, તે પણ મેં ખુબ જ સારી રીતના જોઉં છું અને મને ખુબ જ વ દર એવી મજા પણ આવે છે, અને બીજી મતલબ મા જે બોલીવુડની મુવી છે, તો તેમાં પણ મને જેમ કે બીજી બધી મુવી છે, આમિર ખાનની એવી બધી મુવી છે, તો બધી મુવી પણ મે ખુબ જ વધારે એવો જોઉં છું અને તેમની મૂવી ની મેં વાત કરું તો તેમની મૂવીમાં આવે છે, કે પેલું તો આ મતલબ આ પી કે મુવી થઈ ગઈ પછી થ્રી ઈડિયટ્સ મુવી થઈ ગઈ પછી ડંગલ મુવી થઈ ગઈ સિક્રેટ સુપરસ્ટાર મુવી થઈ ગઈ તે બધી મુવી મતલબમાં હાઈ બજેટ પર બનાવવામાં આવતી નથી તે માટે વી એફ એક્સ નું એવ બધું કઈ વધારે ઉપયોગ કરવામાં આવતો ન બસ બનાવામાં આવે છે, અને ખૂબ જ રેટેબલ મૂવી બનાવવામાં આવે છે અને તેમાં મેં વાત કરું થ્રી ઈડીયટ્સ મુવીની ત ટેમાં એવું બતાવવામાં આવે છે ફોલો કરીશું ને તો આપડે મતલબમાં ખુબ જ સારી રીત એવું આઈડી વધી પરતુ આપણે તે પણ એટલીક સારી મુવી બનાવામાં આવી છે, કે મતલબમાં જોક્સ ને એવું બધું સારા સારા ઉપયોગ કરવામાં આવી હશે ત જેથી કરીને આપણને તે મુવી જોવાની જરાક પણ કંટાળો આવતો નથી અને એકદમ મોટીવેશન વાળી મુવી બનાવવામાં આવી છે, તો મને ખુબ જ વધારે મુવી ગમી અને મે તો બધાને પ્રેફર કરું છું કે તે મૂવી જોવું જ જોઈએ અને જેથી કરીને મે તો મૂવી સારી રીતના જોવું અને તેમની મૂવી આવે એટલે મેં પહેલા તો જોવા જાઉં જ છું એટલે મને મુવી ખુબ જ વધારે ગમતી છે, આમિર ખાનની અને બીજી બધી મતલબમાં મુવી પણ છે, જેમ કે અક્ષય કુમારની એ બધીની મુવી મે વાત કરું તો અક્ષય કુમારની મૂવી તો મને ખુબ જ વધારે ગમે છે, કારણ કે અક્ષય કુંમાર ની મુવી તમને ખબર જ છે, ખૂબ જ કોમેડી મુવી હોવાના કારણે ત્યાં બધાને ગમતી જ હોય છે, અને મારા ઘરના બધા જ લોકો જયારે પણ અક્ષય કુમારની મુવી આવે પણ ત્યારે ખુબ જ વધારે એવું મતલબમાં જોઈ છે, અને સારી રીતના બધા વોચ કરે છે, તો જેથી કરીને હમણાં પણ એક મુવી આવી હતી ભૂત બંગલા કરીને તો તે મુવી પણ બધા જોવા જોવાનું વિચારી રહ્યા હતા બાકી તો અક્ષય કુમારની મુવી મને ખુબ જ વધારે એવી ગમે છે. અને અક્ષય કુમારની એક મુવી જેમ કે ફીર હેરા ફેરી છે, એત ઓલ ટાઈમ બ્લોક બસ્તર છે, અને એ બધાને ખૂબ જ વધારે ગમેલી અને હમણાં પણ બધાની લોકપ્રિય મૂવી તેજ છે, કારણ કે તે મુવી મતલબ ના પણ થી આપણે જોટા આવ્યા છે, તો બધાને ખુબ જ વધારે ગમેલી અને બીજી બધી ભાગમ ભાગ થી માડીને એવી બધી કે ટલી બધી મુવી છે, તો તે પણ ખુબ જ વધારે મને ગમે છે, અને મે ખુબ જ વધારે વોચ કરો છુ. બાકી તો કાર્ટૂનનોને એ બધો તમને શોખ સે કે પહી નથી શોખ મલે કાર્ટૂન તમે જોયું છો હમણે કે પછી તમે નાન પણમા જોતા હતા.
ના ના હું કાર્ટૂન તો હમણાંથી જોઉં છું કારણ કે હમણાં તો હમણાં પણ કાર્ટૂન ખુબ ગમે છે. જેમ કે ટોમ એન્ડ જેરી છે, ડોરેમોન છે, પછી આ પોકેમોન છે, અને જે અમણા કાર્ટૂન જે નવું આવ રહ્યું છે, તે પણ મને ખુબ ગમે છે, એટલે કે જે ટોમ એન જેરી છે, પછી ડિઝનીલેન્ડ વાળા જે કાર્ટૂન છે. મિકી માઉસ હું નાનેથી જ જોઉ છું ને હમણાં પણ જોવુ છું કારણ કે નાના નાન નાનપણથી મને ખુબ શોખ છે, અને તમે જે કીધું કે ઘણા બધા પ્રકારની મુવી છે, જેમ કે હોલુડમાં તમે જે કહયુ હતુ. એ તે અને બોલીવુડમાં જે અક્ષય કુમારની બધી મુવી વિશે તમે જણાવ્યું અને મને પણ ખુબ શોખ છે, કારણ કે મને પણ મૂવી જોવાનો ખુબ શોખ છે, અને નાનપણથી જોવા આવું છું ને હમણે પણ જોઉં છું અને મને વધારે શો છે, હોલીવુડનો કારણ કે હોલીવુડમાં જે બધા પ્રકારની સ્ટોરી હોય છે, એલો ખુબ સારી રીતે ક્રીએટ કરે છે, ને રીતે બતાવવામાં આવે છે, અને એનિમેશન એટલું બધું એમાં બધું નવું નવું હોય છે. એટલો બધો ખર્ચો પણ ખુબ કરવામાં આવે છે, પરંતુ એ બધો ખર્ચો કરેલો છે, એ લોકો ઈંગ્લીશમાં નીકળી આવે છે, કારણ કે હોલિવૂડે જે મૂવી બનાવવામાં આવે તે એકદમ ખૂબ ટોપ લેવલ અને જે બધા એનામાં એનિમેશન બધા એક્શનને યોગ્ય બધા રિયલ હોય તેવું જ લાગે છે, એમ એટલે કે ખુબ સારી રીતે મનાવવામાં આવે છે, કારણ કે મેં તો પણ હવે જેમ કે મૂવી હોલીવુડમાં જેમ કે આ માર્વેલ સ્ટુડિયો છે, જેમ કે તમે જાણો છો કે જે ઈનફીનીટી વોર છે, પછી ધ અવેન્જર્સ છે, પછી ધ ઠોર છે, તો ને થોરની પણ ઘણી બધી મુવી બનાવવામાં આવે છે, થો રમાં શું કહે છે, ને બધું શું એમનો જે હથોડો છે, એ ખુબ તાકતવર હોય છે, એવું પણ બતાવવામાં આવે છે. અને જે અ એના પાછળ જે સ્ટોરી હોય છે, ખુબ સારી હોય છે, હું નાનપણ થી જ આવી બધી એટલે કે નાનપ થી જ તો મને હોલીવુડ પરંતુ હું જ્યારે અઢાર વર્ષ જેવો થયો ત્યારે મને ખબર પડી કે જે હોલીવુડમાં આવી બધી પણ સારી એવી મૂવી બનાવવામાં આવે છે, અને આપણા દેશમા પણ ઘણા બધી જગ્યા એવું મુવી બનાવવા જેમ કે તમે ખબર છે કે મોટિવેશનલ બધી સુપર થર્ટીન થી માની તમે જે થ્રી ઇડિયટસ છે પહી. જંગલ છે કે પછી આપણા જે બે હજારમાં અઢાર માં આવેલી જે મૂવી એમ એસ ધોની વાળી જે ક્રિકેટર હતા એમ એસ ધોની તેના વિશે પણ સા રી મુવી બનાવવામાં આવે છે એ મૂવી હું પાંચ છ વાર જોયો જ છું કારણ કે મને એ મૂવી મને ખૂબ ગમે છે કારણ કે હું ક્રિકેટ રમું છું અને ક્રિકેટનો મને ખૂબ શોખ છે એટલે અમે મોટિવેશન માટે એમ એસ ધોની મૂવી છે હું જોઉં છુ કારણ કે એમ એસ ધોની એટલે કે એમ એસ ધોની કેવા હતા અને આખી સ્ટોરી એમાં બતાવેલી હતી, એટલે કે શું હતા પહેલાના, શું હવે બની ગયા છે. એ એમાં એ બતાવવા આવ્યું હતું કે એમ એસ ધોની પહેલા એમને ફૂટબોલનો ખુબ એટલે ફૂટબલ ફૂટ બોવ ખુબ રમતા હતા અને એમને ગોલકીપર નો ખુબ શોખ હતો એમ અને ત્યારે એમના પી ટી ટીચરને નજર પડી કે આ ગોલકીપર ખૂબ સારો છેને જો ક્રિકેટમાં જો વિકેટ કીપર બનશે તો ખૂબ સારું નામ કમાવશે અને ખૂબ આપણા દેશનું નામ પણ રોશન કરશે, અને ત્યારરથી હવે એની આખી જિંદગી બદલાઈ ગઈ, કારણ કે આગે એમના પી ટી ટી ચરે એમને ક્રિકેટર બનાવીએ કારણ કે એમને પી પી ટી હશે તો એમને આટલા બધા આપણાના મહા ક્રિકેટર ની મલશે. એમ એટલે કે આના પાછળ આવી બધી સ્ટોરી બની જાય છે કેમ કે ઘણા બધા લોકો મહાન ક્રિકેટર છે એ લોકની આની પાછળની સ્ટોરી સાંભળી તો પછી એમને ગરીબ ઘરથી જ હતા અને હવે ઘણી બધી મુશ્કેલીનો સામનો કરીને પછી આટલું બધું મહાન ક્રિકેટર બન્યા એટલે કે આવી ઘણી બધી પ્રકારની સ્ટોરી છે આપણે જોવી જોઈએ કારણ કે મોટીવેસ્નલવાળી આપણા દેશમાં ઘણી સારી બનાવવામાં આવે છે, અને મેં તો ઘણા બધા પ્રકારની આવી મૂવી જોયલી જોયલી છે. અને મારે તો એ જ કેવું છે કે હવે તો આપણા દેશમાં ઘણા બધા પ્રકારની સિરિયલ પણ પ્રસિદ્ધ છે જેમ કે સિરીયલ માં તમે જાણો છો કે ઘણા બધા લોકોને હમણે પણ સી આઈ ડી જોઈ છે પરંતુ સી આઈ ડી હમને તો બંધ થઈ ગયું છે એટ લે નવા એપિસોડ નથી આવતા પરંતુ એ મુવી એટલે કે એ સિ એ સિરિયલ આપણે ઘણા બધા વર્ષો જૂની અને હમણા પણ એના જૂના-જૂના ભાગ આપણને જોવા મળી જાય છે, અને આજકાલના બધા બાળકો અને યુવા-યુવા પેઢી પણ આ બધા સી આઈ ડી જોવા ખુબ ઈ છે તે અને બીજું તો આપણે પેલા નંબર પર જેવું આવે જાણો છો કે તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા. એ આપણા દેશમાં ખુબ પ્રસિદ્ધ છે કારણ કે ઘણા બધા લોક કોને આ સિરિયલ ગમે છે અને ઘણા બધા લોકો આને ગમે છે, કારણ કે આ સિરિયલ ના મિનીમમ બે હજાર આઠ માં ચાલુ થયેલી હતી ને હવે કેટલા વર્ષો જૂના પણ થઈ ગયા કારણ કે બે હજાર આઠમાં ચાલુ થઈ ને હમણાં બે હજાર છવ્વીસ ચાલે છે એટલે મારે તો એજ કેવું છે કે આ સિરિયલ કેમ ચાલે કારણ કે એના પાછળ સ્ટોરી શું છે કારણ કે એ સિરિયલ બધાને કોમેડી પણ લાગે છે અને જે બધા કિરદાર છે જેમાં જેઠાલાલ છે દયા છે ભીડે છે અય્યર ર છે અને જે તારક મહેતા છે તે એમને જે કિરદાર લીધું તેવું કોમેડીયન તે ખૂબ મજાનું છે કારણ કે તેમાં જેઠાલાલ કરીને છે કિરદાર તે સારી રીતે પોતાનું પેલું કરે છે. છે અને રીતે બીજાન હસાવે છે, કારણ કે એક્ટિંગ પણ એટલી બધી સારી હોય છે કે આપણે ખબર જ ની પડે કારણ કે એટ તું રિયલમાં હોય તેવું જ લાગે આપણે, એટલે કે જે સિરિયલને બનાવવામાં આવે છે ખુબ સારી રીતે બનાવ કારણ કે તે એનામાં આશિષ અને એના જે ડિરેક્ટર છે તેમના જે આશિત કુમાર મોદી તેને ચાલુ કરેલી અને એમને ખબર પણ નહી હતી કે આટલા આપરી સિરિયલને આટલા વર્ષો થઈ જશે કારણ કે આ સિરિયલમાં એટલી બધી એના પાછળ સ્ટોરી છે એને કેવી રીતે બનાવવામાં આવે છે ખૂબ સારી રીતે લખેલું છે કારણ કે આની બુક છે કે કેવી રીતે આપણે આ આગળ પાછળ બધા એપિસોડ રાખવાના એવું બધું પ્રકરણ લખેલું જ છે. એટલે જે આશિષ કુમાર મોદી છે તેમણે ખુબ પ્રકારના અલગ ઘણા બધા પ્રકારના મહત્વના પ્રયાસો કર એને ખબર એ લોકો એ ખૂબ એ લોક એ ખૂબ સહન કરેલું કે આપણે આટલા વર્ષ સુધી આપણે સીઝન ચાલશે તો આપણે ક્યાં સુધી જશું, એટલે હમણા પેલ લોકના સિરિયલ નવા-નવા એપિસોડ આવે છે અને હમણા પણ જે અલગ-અલગ કિરદાર છે એ બદલાયેલો નથી પરંતુ ઘણા બધા એવા જે એમાં બધા કિરદાર હતા તે બધા બદલાઈ ગયા હતા એમને અલગ જગ્યાએ બધા આવ્યા હતા, પરંતુ હવે તો દયાભાભી કરને પણ આવવાની છે નવી-નવી બધા ન્યુઝપે બધા ન્યુઝ પર આ બધું આવેલું છે, શું તમે આવી બધી પ્રકારની સિરિયલ જોવો છો જેની ઠાર કા ઊલટા ચશ્મા સીઆઈડી કે બરું.
હા ભાઈ મતલબ માં તમારી વાત એટો સાચી જ છે, કે જો મતલબ મા આપડે સારી મુવી જોશું ને તો આપણ ખુબ જ વધારે મોટિવેશનને એવ મળી રહેવાનું છે, કારણ કે સારી મૂવી જોવાના કાર ને આપણને ખુબ જ વધારે એવું મોટેશન મળે છે, જો આપણે સારી એવી મુવી જોશું મોટિવેશન વાળી તો આપણને ખુબ જ વધારે એવો લાભ થઈ જવાનો છે જેને બાકી તો આપડે જો મતલબ માં એમ જ ગમે તે મુવી જોયા કરશુ એનિમલ ટાઈપ ને એવી તો આપણને એ મતલબ જોવાનો રસ્તો આવશે પરંતુ એવું. કઈ મતલબમાં આપણને મોટીવ ન રહેશે કે આપડે એવું કઈ કરીએ જેમ કે આપણે કોઈ બાયોપિક ને એવું કઈ જોઈએ. મૂવી. મીલખા સિંગ થઈ ગઈ પછી એમ એસ ધોની મુવી થઈ ગઈ અને ટ્વે ફેઇલ થઈ ગઈ કોઈ મતલબ આપડે એવી બધી મુવી જોઈએ તો તેમાં કઈ કરવાનું આપને મન થાય તો આપણને મતલબમાં મુવી સારી કહેવાય બાકી તો જો આપણે એમ જ રસ મા મુવી જોવાનો હોય તો તે પણ આપણે જોઈ શકીએ પરંતુ એવી મુવી ન જોવી જોઈએ જે મતલબમાં. આપણને ખુબ જ મતલબ અંદર થી ખરાબ કરી નાખે એનિમલ ટાઈપ જો તેમાં મતલબમાં ગમે તેવું બધું બટા વામા આવે તો તે મુવી માં ખાલી જોવા લાયક જ છે, અને જો એઇટીન પ્લસ લોકો હોય. તો તે લોકો જ જોઈ શકે છે, બાકી બીજા બધા નાના છોકરાને આપણે ન દેખાડું જોઈએ કે નાના છોકરા લોકોને. શું હોય કે અમણાં દિમાગ નાનુ હોય તો તે લોગ ને મતલબમાં જે અંદર થાય તે જ સાચું લાગે અને તે જ બધાને ખૂબ જ. વધારે ગમતું હોય અને ટ્રેન્ડિંગ પર ચાલતું હોય તો તે લોકો પણ તેવું બધું કરવા લાગે તો એટલે આપડે. એ મુવી ખુબ જ ઓછી દેખાડવી જોઈએ અને સારી સારી મુવી બઘી દેખાડવી જોઈએ કોમેડી ટાઈપ મુવી હોય તો. એ બધી દેખાડવી જોઈએ તો તે જોઈને મતલબ એ લોકો દિમાગ પણ ફ્રેશ થઈ જાય અને એ લોકોને વાચાવામાં પણ રસ લાગે. તો આપડે એ સારી સારી મુવી જોશું ને તો આપણને ખુબ જ વધારે એવું સારું રહેશે. બાકી તો મેં કાર્ટૂન નો પણ ખુબ જ વધારે શોક રહ્યો છે, જ્યારે પણ મતલબ મેં નાનો હતો ડો જે. મતલબમાં જ્યારે પણ સ્કૂલ જતો હતો તો સ્કૂલ જતા જતા પહેલા મતલબમાં મેં અ ઘણી. વાર કાર્ટૂનને એવું જોતો હતો અને કાર્ટૂન જોઈને જ મેં ઘરે નીકળતો હતો કારણ કે. તમને ખબર જ છે, કે કાર્ટૂન જોવાની કોઈ ઉમર હોતી નથી અને મેં હમણાં પણ કાર્ટૂન ખુબ જ વધારે. જોઉુ છું, તો કાર્ટૂન જોવાથી ખુબ જ એવું લાભ નેવા થઈ રહી છે, અને કાર્ટૂન જોવાથી. આપણને સારું સારું વસ્તુ પણ શીખવાનું મળે છે, મેં તમને કહું તો કાર્ટૂન જોવા થી સારા સારા. કાર્ટૂન જોવાથી સે ને મતલબમાં પેલાથી જ આપણે એવું અંડર થી આપડને એવું થાય છે, કે આપણે કાર્ટૂન. સારું સારું વસ્તુ બતાવામાં આવે એટલે આપણુ નાનું દિમાગ હોય જયારે નાના હોય ત્યારે તો આપણને. એવુ લાગે કે આપણે પણ એવું જ કરવું જોઈએ એટલે આપણને ખુબ જ સારું રહે. ચાલો ભાઈ આપડે મળીએ બીજા દિવસે કોઈ મુવી ઉપર પાછી વાત કરીશું.
હા ભાઈ સારું મળીયે પાછા.